લો.
હા અવાજ આવે છે મારો
હું પને આજ
હા ચોકે
તો ટોપિક
તમે કઈક કેતા તા હડકવા કૂતરા વિશે આગળ હું કઈક કઉ એમ
હું કેતી તમને મનતો યાદ નહી આવતુ હવે તમે કઈ દોને બીજું ટોપિક
બીજો ટોપિક તમે ટોપિક તો તમે કઈ દયો હાલો તમે કઈ યાદ હોય ખબર હોય
ટોપિક બીજો
હં
તમારે કયું હું કેવાય કયું ઝાડ વાવવું કે પછી હું કેવાય છોડવાવો વધારે ગમે કયો છોડ બઉ ગમે તમને કે
એવું કઈ ને સ્પેસિફિક મને તો બધા છોડ હોય ને ઝાડ થતા હોય. ને એ વધારે ગમે એવું કઈ ને સ્પેસિફિક... કોઈ ફ્રૂટ કે ફળ આપતા હોય એવું તે એમને પણ કોઈ ઓક્સિજન કે એવું આપતું હોય. પ્લાન્ટ આપણને ગમે ઘેર ઘટા જે થાય ને એ પ્રમાણે જે કાર્બન ડાયોક્સાઇડ... આપે આપણને ઓક્સિજન તો એ આપડે નથી ગમતા એમ.
સરકારી રીતે બેન... કરેલા છે ઈ ઝાડ ને તોય અત્યારે સેલિંગ ઘણી જગ્યાએ થાય છે, એટલે.. કોડનો કોપો કે એવું કંઈક કેવાય છે. કોડનો કોપો કોલેનટ કોપો કોડનો કોપો નામ છે.
બરાબર. આ નામ જ પહેલી વાર સાંભળ છું હું.
એટલે એ જ એવું ઝાડ છે ને તમે એક વાર વાવિદયો ને એટલે ઈ... એક વરષમાં દસ ફૂટ જેવી એની હાઈટ થઈ જાય અને પાછું આમ ઘેર ઘટક ઘુમ થાય. આજુબાજુ કઈ દેખાય નયને એવું પણ એમાં એવું હોય. ઈ આખો દિવસ છે ને ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ આપે આપણને. અને અંદર જે એમ જે પાણી હોય કે નહીં જમીનનું... ઈ વધારે પડતું શોષી લે...
અચ્છા, એટલે વધારે નુકસાન જ કરે ને વરી... હા, એટલે એવું જ. એવું કયા-કયા વનસ્પતિ હશે જે બેન્ડ હશે...
એક તો આ બીજા કોઈ મને નથ ખબર મેન તો આ એક છે. પછી બેનિફિટ ને એવું કંઈક ગીતા માં ને એમાંય એવું લખેલું છે.
હા હું હોય.
શું હોય, પેલું
ગાંજા... એ એની ખેતી કરે તો બેન્ડ જ હોય ને. એ તો પણ એક ક ટાઈપ નું વ્યસન જ કેવાય ને?
.. વ્યસન જ છે ને પણ કોઈ પરમિશન લઈને ખેતી કરે તો કરી શકાય એમ.
કરી શકાય એવું
પરમિશન તમે કોઈ તમારા કલેક્ટર મામલતદાર જે લાગતા હોય, અધિકારીની તમે પરમિશન લઈ લો ને તો કરી શકાય.
પરમિશન વગર લાઈસન્સ વગર ન કરી શકે તો એ જપ્ત કરીલો તો તમે ગુનેગાર કેવાય. એ રીતે...
એ તો છે જ, કઈ લીગલ હશે આપડા ઈન્ડિયામાં આપડે છે.
એટલે શું નીકળે છે?
મેં એક રીલ જોઈ. આ ગાંજો ઉગાડવો, એટ પણ ઇલિગલ ને હોય પ
અ તો ઇનલિગલ જ છે ને, ગાંજો ઉગાડવો
હમ્મ
બીજું એવું ગીતા મને લખેલું છે કે કૃષ્ણ ભગવાન કીધેલું છે. કે બધા ઝાડમાં પીપળો હું છું એટલે એ રીતે કે પીપળો એવું છે કે ચોવીસ કલાક ઓક્સિજન આપે. બાકી બીજા ચારું એ કે રાતે કાર્બન ડાયોક્સાઇડ છોડે અને દિવસે ઓક્સિજન આપને આપે. પણ પીપોડો એવું છે, ચોવીસે ચોવીસ... કલાક ઓક્સિજન છોડે, એટલે એની નીચે જે બેક્ટેરિયા કે જીવ જંતુ હોય ને? એ સૌથી વધારે નીચેની ઓલામાં જમીનમાં જોવા મળે. અને કુરાન મારે શું.
મકોરા.
હા એ અને મોકોડા બધા જીવ જંતુ. એ એ રીતે જોવા મળે. જીવ જંતુ એટલે એમ આપણે જોઈ નરિ આખે કે ન જોઈ શ સ્કોપ માઇક્રોસ્. સ્કોપ થી લે તો આપણે બારે જોઈ શકીએ. એ રીતે પછી બીજું આવે કે ઓલું કુરાન. કે કોઈક આવેને મોમેનિયની મુસલમાનની કઈ ગીતા જે પ્રમાણે એમાં એ હા કુરાન ભાઈ કુરાન માં એવું લખેલું છે. કે તમારે જમનત ના રસ્તે જવું. હોયને તો તમારે ઉબરો વાવવાનો. મેં ઉમરો મેં એક વાર તમને સ્નેપ મોકલાલી હતી. એની પેલ ભૂતકાળમાં ઈ જાર મે હોય. હા એટલે એમાં ઉમરામાં એવું છે. કે બધે બધા એને ખાય નાના જીવ જંતુ હોય ઈયડ છે. એ એનથી નાના નાના જીવ જંતુઓ હોય, ઈ પણ એને ખાય. એથી મોટા પશુ પંખીઓ ચકલા છે. આ છે પછી મોટા છે ગાય ભેસ હોય ઈ પણ કાય માણસ પણ કાય. એટલે મકોડા ન મકોડા બધા જીવ જંતુ એમાં પણ જોવા મળે. એટલે એવુ કે, જન્નત ના રસ્તે જયું, એટલે એ સીવાના પાાવત તરીકે એમ વાવું જોઈએ.
હમ્મ, આવું કેવું ગીત આવસે મતલબ કે મને તો ખબર છે. પણ મને કુરાન વિશે માહિતી ખબર જો મને ખબર છે. કુરાન વિશે
અને એનીં કુરાન વિશે ખબર નથી, પણ આ ચાડ માલ રિલેટેડ હતી. એટલે મને ખબર છે. બાકી બીજું તો કે આ પણ એમ વાછી ગીતા એ પુરી નથીવચ કુરાન તો... શું?
કુરાનમાં હું આવે તે
એટલે આમ બંધારણ કેહેવાય. કે નને આપડે કેમ હિન્દુ ધર્મ બંધારણ તરીકે, ગીતા હોય આપડે બેઝ
એટલે મને ખબર છે, કે હું કેવાય કુરાનને પણ. એના અંદર શું છે. એવું મારે જાણવું છે. આપડું ગીતાની અંદર કેવું આવે એવું.
હા તો એવું તે એમાંય શ્લોક નહી. આવે અલગ અલગ સ્લોપ ના આવે. એટલે
પણ એ લોકો એટલે પણ ને એવું. એવું હોય, ને અંદર કે એ લોકો અ અલગ પેજથી કે આપડા રાઈટ. થી ચાલુ કરે એ લોકો લેફ્ટ થી ચાલુ કરે. હા એવું કેમ કરે એ લોકો.
રાઈટ થી શરૂ કરીને લેફ્ટ પૂરું કરે. અને ઊંધા પેચત લખે. એટલે એની લેંગ્વેજ છે, ઉર્દુ ભાષા છે. ઉર્દુ ભાષા.
ઉર્દુ વા. એ એક તો એ પાકિસ્તાન વાળા લોકો ના છે. ને સોંગ બહુ મસ્ત તમે સાંભળેલા છે એમના સોંગ,
સોંગ નહીને ભાષા પણ બોલે લોવાબદાર કેવાય. કે ને એ તો, ભાર પૂર્વક બહુ બધુ બોલે.
ખબર પણ.
સવ મુવી, મૂવી જોઓ, ને તમે મવી મૂવીમાં બોલે. કે ભાઈ જાન પછી બીજું બોલે કે.
અમીજાન એ મને એમને બે ત્રણ વર્ડ ખબર છે. એમ લોકો બોલે અસલામ વાલીકુમ.
અસમવાલેકુમ, વાલેકુમ સલામ.
જો બાકી હા હા એવું બાકી હલો અસલામ વાલેકમ તમારે બોલ વલીલેકુમ અસલામ બોલો ચાલો અસલામ વાલલેકુમ બોલો હ હ,
અસ્સલામ, હ, ફણવાનું શરૂ કરી દીધું હો આપણેે,
આ જે ટ્રાન્સ્ક્રિપ્શન નું જે લેશે વર્ક તે લોકો કોઈ મુસલમાન હશે તો કેશે કે આ લોક કો જો મારા ધર્મ વિશે ઉડાવ છે.
ઈ તો પણ એમાં આપડે તો વાત કરીએ છીએ ઇન જનરલ એમાં ક્યા એને આપણે ખરાબ બોલી જાય્છા એમને એમ વાત કરીએ છીએ ને,
હમ,
એટલે બધા ઓ એમ જે પિક્ચરમાં આવે છે ને એ બધે બધું વાંચે છે. ગીતા વાંચ ગીતા વાંચે, કુરાન વાંચે, બાઇબલ વાંચે,
છે તો ઓલા કે એમ એક જ જીવનનો મર્મ આપણને આપે જીવવા માટેનો,
હમ,
તો બોલો,
તમે બોલો તઈ લગીન મેં પાણી પી લો,
બોલવા જેવો વ્યું છે હું એમ મેન વાત હતી ઈ જ છે,
હમ,
કે ક એઈક ટોપિક પકડવો પડશે. ખબર નહી પડે આ છે ક કે એ ઓચિંતાની અત્યારે સડતી થઈ ગઈ જે હોય,
એ કટાઈ મુજમે એટલે એવું હોય.
ના એના લીધે તો એવું ન હોત પણ કઈક હવે, આઈસ્ક્રીમ બક પોરે ક ટાઈમે ચવાઈ ગયો છે.
આઈસક્રીમ ખાવ તો મને એક દિવસમાં શરદી થઈ જાય એવું.
ના ના થોડોક વધારે ખવાઈયો તે એ વાત છે.
હા પછા અમુક લોકો તો બીજા કોઈને શિખામણ આપે, પોતે તો જોતા નહી કેટલી આઈસ્ક્રીમ ખાય, હા.
કેટલા દિવસે પંદર-વીસ ખાય તેમાં ક્યાં વાંધો છે, હ
ખાાવ તો છો ને હું ના હોય ખાવાની નહિ તમારે મહિના બે મહિના વગર
કેટલા?
મહિના, મહિના માં એક જ વાર ખાવાની તમારે મહિના
વધી નો ગ્યું તમારે તો
એતો તમારી વાત કરું છું મેં તો
કઈ મારે ઓકે હું તમે હું મહિનામાં એક વાર તો પછી ક્યાં વાંત ગઈ
ના મેં તો મહિનામાં એક વાર જ ખઉં છું
ચોકલેટ ને આ તા છે જે છે હવે
કઈ નઈ ખાધી મેં ચોકલેટ જોઈ જ તમે એકો સ્નેપ મારી?
કે જે ભાવતું હોય ઈજ તમે મને મોકલ સ્ટેપ મોકલો
ઈ તો હાચી વાત છે
અને એમાં એમાંય ખાસ કરીને મને મોકલો એ તો હું માનું જ નઈ મને તમે મોકલો જ નઈ આવું કઈક હોય ઇતો ખાવાની વાનગી બાનગી હોય એટલે
એમ તો મોકલયા આપુ એટલું બધું હું તમે કઈ કઈન મને બીજું કોઈ થોડું કઈ દઈ દેવાના તમારી કઈ મને બીક નહી લાગતી પેલી તો
હા, હું કહી દઉ તો અયાં શું ફેર પડી જાય .. ઉતારી લેવાના જુઓ.
ઉતારુ તો છું ત કેટલા વખતે મેં નહી ખાધું બહાર નું નહી ખાધી આઈસક્રીમ નહી ખાધી. એટલા હતી. હમણાં ખાલી આ સાત તારીખ ગઈ ત્યારે ખાધી હતી, નઈ ખાધી. વિચાર કરો.
આ સાત તારીખ આવી ...
બંધ કરી , એટલે પપ્પાની... એટલે પપ્પા એ તીતી તો મે લઈ દીધી.
જોયું જોયું કોઈ આપતા નથી, એટલે બાકી તમે લય જ લ્યો
હમ્મ.
આ તો હમણા બધું બંધ હોય નઈ બહાર ન જતા હોય એટલે કઈ ખરીદી બરીદી ન કરતા હોય.
તોએ મેં પડીકા ખાવાના બધુ બંધ કરી દીધા કે ખાતી જ નહીં બોલો.
તો ઈ હારુ લ્યો.
અત્યારના છોકરાને એવું હોય, વારે વારે પડીકા ખાયને તો શાક રોટલા નો જમે. મોટા ને ખબર નથી, આપણને એવું હોય નો હોય.
નાના છોકરાનું હું છ.
મારતા હો દઈસ પછી.
ના ના આજે આજે જ તે હું એક મંદિરે ગ્યો ને સાથે એક બાળક પણ આવ એના જ પપ્પા જ વાતચીત કરતા હતા.
એ ઈ દરોજ સેવ મમરા આઇસ્ક્રીમ પેકેટ... ત્રણ ચાર પડિકા ખાઈ ને પછી કે રોટલી... ભાખરી કઈ હાલત નહી, જગ્યા કઈ મે ખાવાનું આપ્યું જ નહી. એટલે એક શાકરોટલા બંધાઈ ગઈ કે ધોળ ભાકરી ખાઈ ગઈ એટલે એમ વાત છે.
હાચી વાત છે.
હા, જરૂરીયાતો તો વઢે લેવાય તમ તને વાંધો નહીં થાય.
હું બોલો હભળાતું નહી મને.
જરૂરિયાત હોય તો ઓઢી પણ લેવાય એમ. આવું, પેકેટ બેકેટ. આવે છે અવાજ કે નથી આવતો હજી?
હા, હવે આવ્યો, અમારે ત્યાં કૂતરા રડે બોલો, કોણ બોલાવે છે પણના બોલાવે પણ મૂકવા આવે. કુતરા બોલાવે તમને મારા તઈ ના.
કૂતરા બોલાવે છે, બોલો અચ્છા મને અવાજ નથી આવતો હજી, હા આવ્યો, આવ્યો.
આ જો મન આયોને તમને.
હા, હવે એટલે કે છે ભાઈ હુંઈ જાવ ત અડધી રાત સુધી હું વાતું કરો છો.
હ.
હુઈ જાવ એમ કે છે.
એ લોકોને ઊંઘ નહી આવતી હોય મને એવું થાય. હું બોલ બોલ કરે, અત્યારે ઊંઘી ન જાય શાંતીથી.
એ લોકો નથી કુતરા છે પણ.
એ મીન્સ એજ હવે.
સારું તો, આપડે બાર મિનિટ થઈ ગઈ છે.
હા, ચાલો તો, એની મેતે કોલ કટ થઈ જ જાય આપડે ના કરીએ તોય.